હા નમસ્તે બેન, હલો.
એ આવાજ આવેે છે?
આવે છે, તમે મારી અવાજ આવે છે?
હા, આવે છે, શું કરો?
કશું નથી, બેઠે છે, તમે શું કરો?
હું પણ બઠી હતી, જમી લીધું?
તેયા
જમી લીધું?
હા
સારું
હા, ઓર તમે કેમ છે? સારું છે?
બસ મજામાં.
હા.
આજ આપણે અધિક માસ વિશે વાત કરીશ.
હા જરૂર, અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓલખમાં ઓલખવામાં આવે છે ને?
હા સાચી વાત અને અધિક માસ માં માટે અધિક માસ શા માટે આવે છે કે
હિન્દુ પંચાંગમાં ચંદ્ર અને સૂર્ય વર્ષ વચ્ચેનો અ તફાવત દૂર કરવા માટે લગભગ રી એ અ ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવે છે
હા આ વાત સાચી કીધી આ આધિક માસ નું ધાર્મિક મહત માં ઘણું વધારે છે કેમ કે અધિક માસમાં બધા અધિક એક માસમાં બધા લોક બધા મોંણસ બહુ ધર્મ પૂર્ણ કરે છે કેમકે એ ત્રણ વર્ષોમાં એક વાર આવે છે ને તો એનું બોહ મહત્ત્વ થાય
હા સાચી વાત કરી આ માસ ભગવાન વિષ્ણુ ને સમર્પિત માનવામાં આવે છે ને તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે
હા આ સાચી વાત હ ને આ માસ દરમિયાન લોકો શું કરે છે મતલબ શું શું ધરમ પૂણ બોઉ કરે છે ને સાંભળી સાંભળવામાં આવે કે આ માસમાં
હા ઘણા લોકા પૂજા પાઠ ને હ જપ, તપ, દાન અને સત્સંગ કરે છે ને ધાર્મિક ગ્રંથોનું વાંચ વાચન પણ કરે છે અને ઘણું દાન પુન્ય કરે છે હને
હા સારી વાતો તો હોવે છે ને અ બહુ લોકો વ્રત રાખે છે અને બધા મંદિરે જાય છે ને કેમકે આમ અધિક માસ નું બોહ મહત્વ હોય છે અને માન્યતા છે કે અધિક માસમાં કે ઘરેલું દાન અને પુણ્ય ફળ વિશેષ મળે છે ગરીબોના અન્ન વસ્ત્ર ચિત્ર અને જરૂરી વસ્તુઓનું દાન કરવાનું મહત્ત્વ બહુ હોય છે
હા ઘણા લોકોગ ઉપવાસ પણ રાખે છે ને
હા આ સાચી વાત કહી અધિક માસમાં બહુ લોકો ઉપવાસથી અ અને શરીર બ બંને શુદ્ધ શુદ્ધ થાય છે અ સાથે ભગવાનનું સ્મરણ કરવાનો અવસર મળે છે ને તો અધિક વર્ષનું બહુ મહત્ત્વ હોય છે
હા આ માસમાં લગ્ન અને ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્ય સ માટે તાલવામાં અમલ આવે છે
હા સાચી વાત હા ઘણા અ જો અધિક માસ હોય છે ને એને ગ્રહ પ્રવેશ ને લગ્ન આ બધા કામ તાલવામાં આવે છે એ કે માન્યતા હોય છે કે અધિક માસમાં બધું ઓ કું લગ્ન ને ગ્રહ પ્રવેશ એવું બધું કામ કરવાનું હોય નથી કેમ કે કારણ કે આ સમયે ભક્તિને સાધના માટે વિશેષ માનવામાં આવે છે તેથી માંગલિક કાર્ય કરતાં કરતાં આધ્યાત્મિક વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવે છે
હ આજના વ્યસ્ત જીવનમાં અધિક માસનો શું સંદેશ છે
હા. આધિકનો તો વહી સંદેશ છે બેન કે આ માસ આપણે થોડા સમય અ કાઢીને આત્મચિંતન કરવાનો સારા વિચાર અપનાવવાના અને વિચાર જીવનને સુધારવાનો સંદેશ આપે છે.
હમ્મ બાળકોને અધિક માસ વિશે કેવી રીતે સમજાવવું જોઈએ.
બાળકોને અ બાળકોને અધિક માસ અ નો ધ્યાન દેવો છે જોઈએ અને ધાર્મિક વાર્તાઓ કે એવી સંસ્કાર આપણા અને સેવા અને દાન ધ્યાન મહત્વ સમજાવવું જોઈએ. કે અધિક માસ અ આપણા ધાર્મિક માન્યતા માટે ભણાયું છે ને વડેરા તો આપણા આપ ના છોકરા છોકરી અને બાળકોને પણ બધો બંને ધ્યાન ઇસ્કૂલોમાં અને અ ગરવામાં આપ આપવામાં આવવા જોઈએ કે અ બેકોલ દાન પુણ્ય બહુ જરૂરી છે બધે મોણસના જીવનમાં
હમ્મ સાચી વાત છે સારા સંસ્કાર જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
સાચી બાત સારા સંસ્કાર જીવનની સૌથી મોટી સંપત્તિ છે આ વાત બહુ સરસ કહી અને અધિક માસ ફક્ત ધાર્મિક વિધિ માટે નથી પણ સારા મનુષ્ય બનવાની પ્રેરણા પણ આપે છે કેમ કે અ આ માસ પૂવા એ આ માસ અધિક માસ નો દરેક મોણસને જીવનને બહુ મહત્વ હોય છે. આમાં ધાર્મિક અ દ્રષ્ટિથી બહુ મહત્ત્વપૂર્ણ હોય છે અને આણ માસમાં લોગ મંદિર દાન પુણ બહું કરવા હોય છે ને તો અન અધિક માસનો જીવનમાં બહુ ઉપયોગ હોય છે.
હા. હમ્મ આ માસમાં આપણે શું સંકલ્પ લેવા જોઈએ.
હા માસમાં તો બેન એવું હે કે જેટલા સમય મતલબ લેવા જોઈએ એટલા બહુ કમ પડે છે પણ અ ક્રોધ ઈર્ષ્યા અહંકાર અને ખરાબ આદતો છોડની પ્રેમ દયા સેવા અને ભક્તિનો માર્ગ અપ નામનો સંકલ્પ લેવો બહુ જરૂરી હોય છે કેમ કે આપણે આ આજ
છે બેન
તો એ આપ આજ આપે જો સંકલ્પ લેવું ના તો કાલે આપણા બાળકો માટે પણ એવો બહુ પ્રભાવ પડે છે.
સાચી વાત બે હા સાચી વાત હે બેન જો આપણેે સારા કર્મ કરીએ ને ભગવાનનું સ્મરણ કરીએ તો અ જીવનમાં શાંતિ અને સુખ મળી શકે છે ને
સાચી આ ખૂબ ખૂબ સુંદર વિચાર છે આપણે અને આ અધિક માસમાં આપણે કોઈ ગરીબ પરિવારની મદદ કરવાનો પ્રયાસ કરીએ કેમકે આપન મંદિરમાં અને બધી જગ્યા જાય ચડાવો ચડાવો તો ભગવાનબી કશું કામ આવતું નથી. તો આપણે ગરીબ લોકોની મદદ કરીએના તો એનાથી વધું કોઈ દાન પુણ નથી હોય
અહ જરૂર સાથે દરવાજનો થોડો સમય પ્રાર્થના અને સારા વિચારો માટે પણ કાઢી શકો હ ને
સારી વાત દરરોજ થોડો સમય પ્રાર્થના કરે ને તો વિચાર પણ બહુ સુંદર
આપડું જીવન અહ બધુસ સારું આપણું જીવન બધુ સારું અને અર્થપૂર્ણ બનશે ને
હા સારી વાત અને આપણા જીવનને દેખો દરેક માણસોના જીવનને બહુ પરેશાની હોય છે બહુ દિકકત હોય છે પણ કહેવામાં આવે ને કે જેને ભગવાનની ભક્તિ કરો ને તો તો એને માટે બહુ જિંદગી જીવનમાં બહુ શાંતિ મલે છે. તો દરેક માણસને અધિક માર્ચમાં તો વ્રત અને ધાર્મિક યાત્રા પણ કરવી જોઈએ કેમકે અહ અધિક માસ નું અપન ધુ ધુ રીત રિવાજ પંચાંગ અહ ને બહુ મહત્ત્વ હોય છે.
હા, સાચી વાત હ બેન અધિક માસ તો ખુબ
હ. હા, અધિક માસ તો આત્મશુદ્ધિ સેવા અને ભક્તિનું પવિત્ર અવસર છે.
હા, ખુબ સુંદર વિચાર છે અધિક માસ તો અધિક માસ આત્મ શુદ્ધિ સેવા અને ભક્તિ નો પવિત્ર અવસર છે ને?
સાચે અને અધિક માસમાં તો એવન કે અહ નાના બાળકોને ગાયોને ગરીબોને અને જે-જેટલું આપને બને ને એટલું આપ અહ ધરમ પૂર્ણ દાન કરો ના તો આપણે આવા વારા બાળકોને એટલે દરેક માણસો જીવનને બાધા બધી દૂર હોય. તો અધિક માસ આપના સારા કર્મ સેવા અને ભક્તિના ભગવાન ની ભક્તિ દ્વારા જીવન ઉજ્જવલ બનાવવાની પ્રેરણા આપે છે તો અધિક માસ નું બધે માનસૂન જિંદગીમે બહુ મહત્વ હોય છે.
હા ખુ-ખુબ સરસ વાત કીધી બેન.
અને હિન્દુ પંચાંગમાં ચંદ્ર અને સૂર્ય વર્ષે અહ વર્ષ વચ્ચેનો તફાવત દૂર કરવા માટે લગભગ ત્રણ વર્ષે એકવાર અધિક માચ આવે છે તો એનું બહુ મહત્ત્વ હોય છે. એને અધિક માસ અને અધિક માસ અહ ભગવાન વિષ્ણુ શંકર આ માણસો માટે તેની પુરષોત્તમ માંસ પણ કેહેલાવે છે. અને આપણી ભાષામાં તો સીધી ભાષામાં એને આપે અધિક માથી જ કેવો છો. અને જો સાસ સરોરી પાછા હોય ને એને મેં એને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. અને એમ પુરુષોત્તમ માર્સથી ઓળખવામાં આવે છે.
પણ સાચી વાત એ
તમે કરો અધિક માસમાં વરત ઉપવાસ
કરો છે ને પણ ઉપવાસ તો નથી હોવે છે પણ સ્નાન કરીને પૂજા પાઠ કરીને રો રોટલી ખાય છે
સાર એવું તો બધું સરસ કરો તું ચલો સારું
સારું